હલો
હા હું મજામાં જ છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આ જે હું સાર્વજનિક વાતુ કાવી છે, પર વિસ્તારથી વાત બોલવા માંગુ છું,
હમ્મ, આ તો પ્રાઈવેટ ટ્રાન્સ સ્પોટ અને સુગેજ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશેથી ખૂબ જ સરસ વિશે તમે ચુન નીવડ્યો, આજના સમયમાં ઘણા લોકો પોતાનું વાહન વાપરવાનું પસંદ કરે છે ને,
હમ્મ, અને સાર્વજનિક વાહતુ કેટલે એવી વાતુકે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોય છે, અને જેમાં બસ રેલવે મેટ્રો લોકલટ્રેન શેર રોટી ઓટો ટેક્સી અને સરકારી બસ સેવાય સેવી જેવી સેવાઓ ને સમાવેશ થાય છે ને,
એ માટે પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ એટલે જે વાહન વ્યક્તિ પોતાના ઉપયોગ માટે રાખે જેમ કે કાર હશે બાઈક થઈ સ્કૂટર સાયકલ અને હવે ઇલેક્ટ્રિક સ્કૂટર પણ તો સાચી વાત એમ છે, કે પોતાનું વાન હોય તો જ્યારે ઈચ્છા થાય ત્યારે આપન નીકળી શકીએ, બસ કે ટ્રેન રાહ જોવી પડતી નથી તો આ સમયની ઘણી બચત છે હોફીસ કૉલેજ સ્કૂલ કે માર્કેટ જવા માટે પણ અ ખુબ સુવિધા રહે છે,
હા, આપણ આજના જમાના માં સાર્વજનિક વાતુ કાપના જીવનનો એકમત ઉપર નો ભાગ બની ગયો છે ને, જે કે રોજ લાખો લોકો કામ પર જવા શાળા કોલેજમાં પહોચવા બજારમાં જવા અને પ્રવાસ કરવા માટે આ સાધનોનો ઉપયોગ કરે છે ને,
હ તો મારા માટે પરિવાર સાથે મુસાફિર કરવાની હોય તો, પણ પોતાનું વાન વધારે આરામદાયક છે જેમ કે નાના બાલકો પછી વડીલો અથવા બીમાર વ્યક્તિ ને સાથે લઈ જવા કરતા પછી પ્રાઇવેટ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે. હવે તો ઘણા લોકો અ વિકેડ પર વિકેન્ડ પર પરિવાર સાથે ફરવા જવા માટે પણ કોરોના કારોનો ઉપયોગ કરી શકે.
હા પણ સાર્વજનિક વાતકનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઓછ ખર્ચમાં વધારે લોકોને પ્રવાસ કરવાની સ સુવિધા આપે છે. જો દરેક વ્યક્તિ પોતાની અલગ કાર અથવા બાઈક વાપરે તો રસ્તાઓ પર ટ્રાફિક ઘણો વધી જાય છે. અ સાર્વજનિક વાતુકો નો ઉપયોગ કરવા કરવાથી વાહનોની સંખ્યા ઘટે છે અને અ ટ્રાફિક જામ પણ ઓછો થાય છે ને. હ
માટે પણ પ્રાઇવેટ વાહન ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ ઘણો હોય છે. પણ બિલકુલ વાહન ખરીદવાનો ખર્ચો પછી પેટ્રોલ અથવા ડીઝલ સેવિંગ્સ અને તો પછી અ એની ઇન્સ્યોરન્સ પછી પાર્કિંગ પછી ટાયર બદલાવા પછી રિપેરિંગ આ બધો ખર્ચે થઈ શકે. જેમ કે ટ્રાફિક પણ મોટી સમસ્યા છે. અ મોટા શહેરોમાં સવારે અને સાંજે ઘણા ટ્રાફ પીક જામ થવા જોવા મળે છે પછી ટ્રાફિકના કારણે સમયનો બગાડ થયો છે અને તો માનસિક તણ પણ વધે છે.
હા પણ બીજો મહત્વનો ફાયદો એ છે એનામાં કે પર્યાવરણ સાથે જોડાયેલો છે. ઓછો વાહનો ચાલવાથી પેટ્રોલ અને ડીઝલ નું વાપરાપ વાપરાશ અ ઓછું થાય છે. આના કારણે હવા પ્રદૂષણ ઘટે છે અને કારબન ઉત્સર્જન પણ ઓછું થાય છે. આજે ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તન જેવી ગભીર સમસ્યા સામે લડવા માટે સાર્વજનિક વાતુકો ન ઉપયોગ કરવો ખૂબ જરૂરી બની ગયો છે ને
પણ ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ અને તો પછી સ્ટેશનની સુવિધા હજુ બધા વિસ્તારમાં ઉપલબ્ધ નથી પણ વાહન ચલાવતા આતા સમયે ટ્રાફિક નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે હેલ્મેટ પહેરવાનું સીલ સીટબલ્ટ બાંધવી અને તો સ્પીડ લિમિટ રાખવી મોબાઈલ પર વાત ન કરવી આ બધા સુરક્ષા માટે ખુબ જ જરૂરી જે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર કઈ વાહન ચલાવવાનું યોગ્ય નથી.
હમ
પાલન કરશું તો દુર્ઘટના બી આપની ઓછી થશે.
પણ સાર્વજનિક વાહતુક ગરીબ મધ્યવર્ગીય અને વિદ્યાર્થીઓ માટે તો ખૂબ ઉપયોગી છે ને બધા લોકો પોતાનું ખાસ વાહન ખરીદી શકતા નથી. પણ એવો સમયે બસ રેલવે અને મે પેટ્રોલ જેવી સેવાવા તેઓને સસ્તી અને સુરક્ષિત મુસાફરી આપે છે. વિદ્યાર્થીઓ સમયસર શાળા અને કોલેજ પહચ પહોચી શકે છે કામદારો પોતાના કાર્યસ્થળ સહજહચા પહચી શકે છે ને એનાથી
હમ તો મારા માટે વાહનની સમસ્યા સર્વિસિંગ કરવાથી તે સુશિક્ષિત રહે છે અને વધારે સમય સુધી સારી રીતે ચાલે છે આજકાલ જેપી જીપીએસ અને તો નેવિગેશન છે સેન્ટમાં કારને નવા રસ્તા શોધવા સરળ બની ગયા છે અને તો પછી પ્રાઇવેટ વાનથી ગામડાથી શર સુધી મુસાફિર અ પણ સહજ બની ગયો શકી છે ને પણ શક ક હોય ત્યારે નજદીકના અંતર માટે ચાલુ અથવા સાયકલ નો ઉપયોગ કરવો જોઈએ આનાથી આરોગ્ય સારું રહી શકે અને તો પ્રદૂષણથી પણ બચી શકી આપણ પરિવાર માટે તો એક જવાન હોય અ તો સાથે મુસાફિર કરવાથી અ બચત થાય
હા પણ સરકારી બસ અને રેલવો રેલવે ગાવ અને શહેર ન જોડવાનું મહત્વનું કામ કરે છે આના કારણે વેપાર શિક્ષણ આરોગ્ય અને રોજગારની ત તકો વધે છે ને તેમ જેમ કે દૂરના ગા ગામના ગામના લોકો શહેરમાં આવીને સારું શિક્ષણ, સ સારવાર અને નોકરી મળી શકે છે.
હા મારા માટે તો એક જ વાહનમાં અને એક લોકો જતા હોય તો ટ્રાફિક અને પ્રદૂષણ બંને ઓછો થાય. આપને વાહનનો ઉપયોગ જગ જવાબદારી સાથે કરવો જોઈએ અને તો એટલા જ માટે કહ કે હા સુવિધા સાથે પર્યાવરણને તો પછી સુરક્ષાનો ધ્યાન રાખવું જરૂરી છે. મારા મત મારા માટે તો પ્રેમનો પ્રવાસ માટે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પછી જીવનનો સરળ આરામદાયક અને અ સમય બચાવનારો બનાવે છે પણ તેની યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.
પણ સાર્વજનિક વાતુક સમય બચવા માટે પણ મદરૂપ બને છે ને જેમ કે ઘણા શહ શહેરોમાં મેટ્રો અને લોકો ટ્રેન ટ્રોફિક થી બચ બચાવીનેઝપ ઝડપી મુસાફરી કરવા કરવે છે. જે લોકો આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરે છે તો રોજ ના પ્રવાસ ઘણા સમયે બચી શકે છે. અને જોકે સાર્વજનિક વાતુ સામે અમુ સમસ્યા પણ છે જેમ ક્યારેક બસ તો આ ટ્રેનમાં ખુબ ભીડ થઈ હોય છે ને તો સમય પર સેવા ન મળવી સ્વચ્છતા નો અભાવ અ સીટ ન મળવી અને ક્યારેક સુરક્ષા સંબંધી સમસ્યા પણ જોવા મળે છે. આ સમસ્યા દૂર કરવા માટે ના તો સરકારી વધારે વધારે બસ ટ્રેન અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જરૂર છે.
હા તો મારા માટે હું એમ જ કહીશ કે પ્રાઇવેટ ટ્રાન્સપ ફોટનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ પોતાના સમય પ્રમાણે મુસાફિર કરી શકીએ. જેમ કે પછી બસ, ટ્રેન કે બીજા વાહનની રાહ જોવી પડતી તી નાથી. ને ઓફિસ માટે થયું સ્કૂલ, કોલેજ પછી હોસ્પિટલ નીકળતા માર્કેટ અથવા કોઈ સામાજિક કાર્યક્રમમાં સમયસર પહોચી શક્યા છે. જેમ કે પરિવાર સાથે ફરવા જવા માટે પણ અને તો પછી પ્રાઇવેટ વાહન આરામદાયક અ રહે છે. અને તો હું પણ એજ માનું છું કે સુવિધા મળે તો સારું છે પણ નિયમ સુર રક્ષા અને તો પછી પર્યાવરણ ન ધ્યાન રાખવું આપની જ ફરજ છે ને?
હા પણ મુસાફરો એ પણ પોતાની જવાબદારીને ભાવવી જોઈએ. બસ અથવા ટ્રેનમાં કચરો ન ફેંકવો જોઈએ. વૃદ્ધ, દિવ્યાંગ અને ગર બાબત મહિલાઓને સીટ આપવી જોઈએ ટિકિટ લેવું જોઈએ નિયમોનું પાલન કરવું અને સાર્વજનિક સંપત્તિ નું રક્ષણ કરવું જોઈએ ને. આ બધા આપની ફરજ છે ને?
હમ, તો મારા માટે આજકાલ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધી રહ્યો છે. આ વાહનો પર્યાવરણ માટે વધારે સારા માનવામાં આવે છે. કારણ કે તે ઓછું પ્રદુષણ ફેરાવે છે, જેમ કે સરકાર પણ ઇલેક કવાનોનો પ્રોત્સાહન આપી રહ્યા છે.
હા પણ ભવિષ્યમાં એલેક્ટ્રિક બસ હરી તો ઉર્જા પર ચાલતી ટ્રેન અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધારે વિકસિત થશે. આનાથી પ્રદુષણ ઓછું થશે અને ઈંધનની પણ બચત થશે. અને લોકોને વધારે આરામ આરામદાયક પ્રવાસમાં હશે, અ અંતમાં તો હું એટલું જ કહીશ, કે સાર્વજનિક વા તો ફક્ત એક પ્રવાસ ન સાધન નથી તો પણ દેશના વિકાસ પર્યાવરણની સુરક્ષા આર્થિક બચત અને સામાજિક સમાજ સમાન મજબૂત માધ્યમ છે ને જો આપને શક્ય હોય ત્યારે સાર્વજનિક વાતુક નો ઉપયોગ કરીશું. તો આપનું જીવન પણ સરળ બને છે. અને દેશનો વિકાસ પણ વધે છે.
હા તો આજની આ આ વિષય પર વાત કરીને ઘણી નવી માહિતી મળી ખૂબ સરસ ચર્ચા થઈ મને પણ ખૂબ આનંદ થયો. હા.